મજામાં.
કેમ છો?
બસ, મજા મં. હા, તો આપડે થોડીક અધૂરી વાત રહી ગઈ હતી કે, જે આપડે. આ ટોપિક ના માધ્યમથી એને આગળ લઈ જવાનું ખુબ જ અ સાહસપૂર્વક આપડણે એનો પ્રયત્ન કરીશું કેમ કે ટોપિક જ એ પ્રકાર નો છે કે, એના વગર એ વસ્તુ જો ના હોય તો દુનિયામાં પ એ જીવી શકે, એ શક્ય નથી. કેમ કે અ તાના જી જીવન સાઆરે એ કે અને પોતાના સમગ્ર અસ્તિત્વમાં એ વસ્તુ પહેલેથી જ અટેચ અ થયેલી છે. તો એ વસ્તુને બસ આપણેે સમજવા ખાતર જ અત્યારે પેન્ડિંગ રાખેલી છે, તો એ પણ ત્યારે બોવ જ વસ્તુ બોવ જ વસ્તુ બોવ જ સ સુસ્મ રીતે છે, પરંતુ એની અંદર રહેલી જે સત્ય ઘટના છે. એ જો જાણી લઈએ, તો મને એવું લાગે છે કે દુનિયાની કોઈ પણ તાકાત નથી, કે વસ્તુ તમે ના સમજી શકો એટલે માન ક્તિનું મગજ જ એવું હોય છે, કે દરેક વસ્તુ છે એ સમજી શકતી હોય છે એટલે એ પણ એક વસ્તુ એના વિશે તમે શું કહેશો, કે આ આ વસ્તુ છે. તો દરેક માનવી આ પ્રકારે એને સમજવી જોઈએ, કે પછી શું કરવું જોઈએ?
હા તમે જે વાતો કીધું, એ ખુબ જ સરસ વાતો કીધું. તો આપડણે જોઈએ કે છે ને, એ આપડે કુદરતી નું એક એવું અમૂલ્ય વરદાન છેને જે આપડણે પૃથ્વી પર જીવન ટકાવવા રા વાલે વૃક્ષોનું અત્ તે મહત્વનું જે યોગદાન છે ને, એ આપણને આપે છે. વૃક્ષો આપન્ને શુદ્ધ હવા, ફળ, ફોળ ઔષધિઓ, લાકડા અને છાયો પણ આપે છે. તેઓ માત્ર માનવ જાત માટે જ નઈ, પરંતુ પશુ, પક્ષીઓ. જેમ કે, તમે કીધા અને સમગ્ર પર્યાવરણ માટે પણ. જીવન દાતા જેવું કેહવાય ને એ છે. આજના જે સમયમાં પ્રદુષ વધતા જે પ્રદુષણ છે ને એ ગ્લોબલ-વોર્મિંગ. અને જંગલોની કપાતા. નું જે કારણ હોય ને વૃક્ષોનું મહત્વ, મહત્વ વધુ. વધી ગ્યો છે. જેથી દરેક વ્યક્તિઓને છે ને આપણને. વૃક્ષો વાવું જોઈએ ને. જીવનનો બચાવ બચાવવાનું. જે સંદેશ છે ને, એ આપણને આપવો જોઈએ. તમે જોઈ શકો કે, વૃક્ષો આપણા જીવનનો. અ અભિન્ન ભાગ છે, તેઓ હવા. અ માં રહેલા, કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને. પછી આપણને આ પ્રાણવાયુ ઓક્સિજન આપે છે. વૃક્ષો વિના આપણેે એવું હોય ને કે જીવનનું. કલ્પના જે છે ને, એ અશક્ય બની જાય. ને પછી અ વરસાદ લાવવામાં પણ, એ ઘણું આપણને મદદ કરે છે. જમીન ધોવાણ એ રોકે છે. પર્યાવરણનું સંતુલન. રાખવાનું એ રાખે છે. વૃક્ષો આપણને માત્ર. ફળ, ફૂડ, એ બધું નથી પરંતુ આપણા વૃક્ષો છે. ને એ આપણને કદી પણ. અ ઔષધિના ગુણો છે ને, એ પણ આપણને આપે છે. ને આપડે એવું કહે ને કે અનેક રોગ જે હોય ને એ એનું જે વૃક્ષોમાં જે ઔષધિ છે ને. એ પણ આપણને ક્યારેક. એવું ઔષધિ આપણે મળી જાયને, એમાંથી આપણને બહુ સારું. અ એમ કેહેવાય ને કે મહત્વનો ભાગ બની જાય છે. જેમ કે તમે જોઈ શકો તુલસીના. અ એ એટલા બધા યુઝ છે, કે તમે એ. તમને તો વાવવો જોઈએ વૃક્ષો વાવવા, વૃક્ષો વાયુ પ્રદુષણ ઘટાડવા માં તો મદદ છે. તેઓ હાનિકારક વાયુનો અફસોષિત લે છે. અને હવાઓનો. શુદ્ધ જડાવે છે. વૃક્ષો.
વૃક્ષો પશુઓ અને પક્ષીઓ માટે પણ અ. આશ્રયનું સ્થાન છે. અનેક જીવજંતુઓ જીવન વૃક્ષો પર નિર્ભર કરે છે. જો વૃક્ષો નાશ પામે ને તો આપણને એવું હોય ને, કે પ્રજાતિઓ પણ. લુપ્ત થઈ જાય કે કેમ કે તમે જોઈ શકો અમુક એ અમુક. અ એવા બધા એવા પક્ષીઓ છે ને. તમે જોઈ શકો કે એ અ વૃક્ષ. પર જ આ પોતાના જે આશ્રય હોય ને એ. વૃક્ષો પર જ રાખે છે. જેમ કે ત્યાં ઘોસલો બનાવે, ને પછી. ફળ, ફૂડ, હોય એમાંથી જ એમને જે આહાર મળે ને. એ વૃક્ષોમાંથી જ અ અ પક્ષીઓ લાય છે. ને પછી તમે જોઈ શકો કે વૃક્ષોની અ છતાં જે છે ને એ પ્રમાણે પણ થોડુંક મને લાગે છે કે એવું મહત્વનું થઈ જાય તમે વૃક્ષો કેવી રીતે બચાવી શકો એ માટે પણ આપ પણે શું કરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવું જોઈએ. અ બિનજરૂરિયાત જેવા વૃક્ષો છે ને એ આપણને કાપ વું ના જોઈએ એમને રેવા દો તમને કોઈ તકલીફ એ લોકો નથી આપતા ને પછી વાવેલા વૃક્ષોની જે નિયમિત સંભાળ દેખરેખ હોયને એ આપણને કરવું જોઈએ. ને પછી લોકોમાં જે વૃક્ષોના મહત્વ અને અંગ અ અંગે આવું ન જે જાગૃકતા આપણને ફેલાવવું જોઈએ કે તમે વૃક્ષો વધ વધારેમાં વધારે વાવો આપણા જે જીવનનું જે શક્ય બનાવે છે એ આપણેે તો વૃક્ષો જ છે ને પછી આપણે શાળાઓમાં પણ વૃક્ષારોપણ નું કાર્યક્રમ ઉજ હાય ને એ પણ આપણને બહુ સારી રીતે જોવામાં આવે છે જયારે આપને જ મને તો એવું લાગે કે જયારે આપણા જ જન્મદિન વગેરે હોય ને તો આપણને જેવું ચોકલેટ વગેરે વાટીએ ને તો એ આપણને નથી કરવું જોઈએ મને તો એવું લાગે કે આપણને વૃક્ષો જયારે કોઈના બર્ડે હોય ને તો આપણને વૃક્ષો એને આપવું જોઈએ ને પછી એને પણ કેવું જોઈએ કે તમે પણ વૃક્ષો વાવો મને તો એવું લાગે છે. તમે એ વિશે અ કંઈક મને માહિતી આપશો
બરોબર કેમ કે આ વિષય સાથે હું ઘણા ટાઈમથી સંકળાયેલો હતો એટલે થોડી ઘણી માહિતી મને પણ થોડીક ઘણી બધી કેચઅપ થઈ છે કેમ કે અમુક વસ્તુ અ જે અ હોય છે તે અમુક વસ્તુ અસ્તિત્વમાં ઘણી બધી વસ્તુઓ છે તે પોતે પ્રકૃતિ આટલી બધી મસ્ત સેટ કરેલી છે પોતાની જાતે જ એમ અને આ અત્યારે નથી આ ઘણા વર્ષો પેલા આ જ હતું અને અત્યારે પ્રકૃતિ જે રીતે વર્ક કરશે એ રીતે જ પોતે વર્ક કરશે અને ભવિષ્યમાં કે ફ્યુચરમાં જે પણ અત્યારે જે વર્ક કરી રહી છે તે પણ હા પર્વતો ત્યારે હશે અને અત્યારે પર્વતો છે જ અને ત્યારે નદીના ઝરણા વહેશે અને ત્યારે અત્યારે નદી ના ઝરણા વહે જ છે કેમ કે અમુક પછી વૃક્ષો વિશે વાત કરીએ તો વૃક્ષો પણ એ રીતે પોતાનું કામ પોતે છે કેમ કે જયારે પેલા આપડે આ વૃક્ષો વગેરા ની જયારે પેલા પણ વૃક્ષો તો હતા જ અને ત્યારે વૃક્ષો છે જ એમ એવું તો નથી કે પેલા પૃથ્વી હાવ અ કેવાય ને કે કોરી માટી જેવી હતી એવું તો કહી ના શકાય કેમ કે દરેક અમુક વસ્તુ જેમ કે પાણી હોય કે દરિયો હોય તો એ બધી વસ્તુ પોતપોતાની રીતે સેટ થયેલી જ હોય છે અને એ રીતે એમાંથી વૃક્ષનો છોડ નીકળે છે અને ધીરે ધીરે એ જાતે જ પોતાની માવજત કરે છે ને જાતે જ એનો ઉછર થતો હોય છે એમ એટલે પછી ધીમે ધીમે જયારે માનવીઓ અને ખબર પડી કે આવી રીતે પણ હા જયારે બીજુ કોઈ માનવી હશે તો એ જયારે પોતાનું કોઈ બીજ હોય તો એ બીજ જયારે કોઈ જમીનમાં અંકુરિત કરે છે તો એ પછી ધીરેથી એ બીજ જયારે ઉપર આવે છે ત્યારે એ દાણો નીચે જતો રહે છે અને જયારે બીજ હોય જે અંકુરિત થાય ને ઉપર આવે.